હાલો
કેમ છો?
હલો
હલો અવાજ આવે છે મારો.
હા આવે છે.
કેમ છો.
બસ મજા.
બસ મજામાં કેવું તબિયત પાણી બધું બરાબર
બધું બરાબર.
સારું સારું કઈ નહી મને તો એક સારો એવો તો. હા બસ મસ્ત છે તબિયત તો મારી.
હા.
હા મને એક સારો ટોપિક મળ્યો હતો કે આપણે ચર્ચા કરી શકીએ. પરીક્ષા વિષય. એમ પરીક્ષા શબ્દ સાંભળતા જ.
હા. એટલે આમ પરીક્ષા શબ્દ સાંભળતા જ ઘણા વિદ્યાર્થીઓના મનમાં ડર, ચિંતા અને ઉત્સુકતા જન્મતી હોય છે પરંતુ શું પરીક્ષા માત્ર માર્ક્સ મેળવવા માટે છે. તો કઈ ના પરીક્ષા એ આપડા જ્ઞાન, મહેનત, શિસ્ત તને સમયના આયોજન અને ધીરજની એક કસોટી છે. જીવનમાં માત્ર શાળા કે કોલેજની પરીક્ષા જ નહીં હોતી પણ જીવનના દરેક પડાવે આપણને નવી નવી પરીક્ષાઓ આપવી પડતી હોય છે.
સાચી વાત છે તો તમારી તમે જ કીધું એ ઘણા બધા વિદ્યાર્થીઓ સમજે તો એ તેમના માટે ખૂબ જ એક સારી બાબત હશે કે પરીક્ષા માત્ર તમારી ક્ષમતાની કસોટી છે તમારા વ્યક્તિત્વની કસોટી નથી
હા. અને વિદ્યાર્થીના જીવનમાં પણ પરીક્ષાનું ખુબ મહત્વ હોય હોતું હોય છે. આખું વર્સ આમ અભ્યાસ કરીને મ એનું મૂલ્યાંકન માટે પરીક્ષા લેવા તી હોય છે પણ પરીક્ષા નો સાચો હેતુ તો માત્ર પત્ર ગુણ આપવાનો હોતો નથી. પરંતુ વિદ્યાર્થી કેટલું સમજ્યા કેટલું શીખ્યા અને તેને કેટલું જ્ઞાન મળ્યું. એ જાણ્યું એને એની માટે મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે, પરીક્ષા દ્વારા
સાચી વાત છે પરીક્ષા તો આપણને પોતાની ક્ષમતા ઓળખવાની તક આપતી હોય છે.
અને. પરીક્ષા તો જીવનનો અંત નથી પરંતુ એક નવી શરૂઆત કરી શકીએ આપણે કે આપણી એક નવી શરૂઆત તરફને એક પગથિયું છે.
હા સાચી વાત કીધી તમે. એટલે પરીક્ષા એટલે આમ વ્યક્તિના જ્ઞાન કૌશલ્ય એની જે વિચાર શક્તિ છે. અને એની રીતે તૈયારી કરી છે પરીક્ષા માટે એનું મૂલ્યાંકન કરવાની એક કસોટી છે. પણ જો આપણેે જીવનને ધ્યાનથી જોઈએ. તો સમજાય કે દરેક દિવસે દરેક દિવસે એક નવી પરીક્ષા ઉભી. થતી હોય છે આપણા માટે વિદ્યાર્થીઓ માટે કહીએ તો અભ્યાસ માટેની પરીક્ષા ખિલાડી હોય તો ખિલાડી માટે મેદાનની પરીક્ષા પછી ડોક્ટર હોય તો ડોક્ટર માટે તે દર્દી ની સારવાર ની પરીક્ષા અને શિક્ષક માટે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવાની પરીક્ષા એટલે દરેક વ્યક્તિ માટે પોતાના જીવનમાં પોતાની એક પરીક્ષા લેતું જ હોય છે.
સાચી વાત છે, અને શાળા કોલેજને દરેક સ્પર્ધાત્મક જે પરીક્ષાઓ છે. તેના કારણે વિદ્યાર્થીઓને તૈયારી ચકાસવામાં આવે છે પરંતુ ઘણા વિદ્યાર્થીઓ એ પરીક્ષાને લઈને એટલા બધા મૂંઝાઈ જતા હોય છે એટલા બધા.
આમ ટેન્શન લઈ લેતું હોય થતું હોય છે એ લોકોને અને. ડિપ્રેશનમાં જતા રહે છે અમુક લોકો તો એમણે સમજવું જોઈએ કે. પરીક્ષા એક એમના જીવનનો ભાગ છે, એ આખું જીવન નથી એમનું.
હા સાચી વાત કી તમે અને. પરીક્ષાનુંતો ઘણું જ મહત્વ છે, આપડે. આપણા જ્ઞાન નું મૂલ્યાંકન થઈ શકે જય્યારે પરીક્ષા દ્વારા આપણે ખબર પડે છે કે આપણે. કેટલું સુખ્યા આખા વર્ષ દરમિયાન કેટલું આપડે સમજ્યા. અને કેટલું આપડે જીવન માં ઉતારી શકીએ છીએ. એની એક પરીક્ષા પછી આપણે મહેનત ની આદત. નિયમિત અભ્યાસ અને સતત જો પ્રયત્ન કરવાની પ્રેરણા મળતી હોય છે પરીક્ષાના કારણે. પછી યોગ્ય સમનું સમય નું આયોજન કે પરીક્ષા આપણને. સમય નું મહત્વ સમજાવે છે ઘણા વિદ્યાર્થીઓ હોય છે, કે. આ કવર્સ દરમિયાન એ લોકો ભણતા નથી કે વાંચતા નથી. પણ જયારે પરીક્ષા આવે. ત્યારે પ્રોપર સમય નું આયોજન કરીને ભણવાની તૈયારી કરતા હોય છે અનેને ઘણા. સારા માર્કસે પણ એ લોકો પાસ થતા હોય છે.
સાચી વાત છે અને. સારા માર્ક્સ આવેતાના આત્મવિશ્વાસમાં પણ ઘણો વધારો થતો.
હા સાચી વાત કીધ. કે સારી તૈયારી સાથે આમ આપેલી પરીક્ષા આપણો આત્મવિશ્વાસ પણ વધારતી હોય છે. અને એક ખાસ કહીએ. તો આપણને ભૂલમાંથી શીખવાની તક મળતા હોય છે કે ઓછા માર્ક્સ આવે તો. તમે ફેર થ. તો પોતાની જે કમીઓ છે એ જાણીને આપણે સુધારી શકીએ. અને એના કારણે પણ મેં પણ જોયા છે કે ઘણા બાળકો જે. ફેલ થતા હોય કા તો. સારા માર્ક્સ ના લાવતા હોય તો એ લોકો પ્રેરિત થાય છે અને જે એમનું નેક્સ્ટ સેમિસ્ટર ક તો નેક્સ્ટ જયારે પરીક્ષા લેવાય ત્યારે ઘણું જ સારું પ્રદર્શન કરતા હોય છે. અને સારા માર્ક્સે પાસ પણ થતા હોય છે એ લોકો
સાચી વાત છે ને ઘણી વાર બાળકો પોતાના વિચારોથી એટલા નથી મૂઝાતા હોતા જેટલું એમને એમની માતા ત પિતાની જે અપેક્ષાના કારણે મુંજાઈ જતા હોય છે માતા પિતાએ અપેક્ષા રાખવી જોઈએ પરંતુ. પોતાના બાળક પર એવો દબાણ નહીં નાખવો જોઈએ કે. તમે આટલા માર્ક્સ લાવશો તો જ તમે એક સારા વિદ્યાર્થી જોકે સારા. બાળક છો માતા પિતાએ પણ એ વસ્તુ સમજવી છે.
હા. એ તો ઘણી સાચી વાત કીધી અને પરીક્ષા દરમિયાન પણ ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે આપણને ગભરાટ. થત હોય ટેન્શન હોય. પછું આપડે જો સમય નું યોગ્ય આયોજન ના કર્યું હોય તો એ એની ચિંતા હોય. પછી છેલ્લી ઘડી આપડણે વાંચવાનું હોય એટલે એનું ક્યા આવડશે કે નહી આપડે મને. અને મોબાઈલ અનેને સોશિયલ મીડિયા તો તમને ખબર જ છે કેટલું આપણું ધ્યાન ભટકાવતું હોય છે. એટલે આવી બધી સમસ્યાઓ ને. યોગ્ય આયોજન થી આપણેે દૂર કરી શકીએ છએ અને સારા એવા માર્ક્સે પાસ પણ થઈ શકે. કી છે.
હા સાચી વાત છે અને જો યોગ્ય સમયપત્ર બનાવીને અભ્યાસ કરીએ. તો એ આપણને તમે કીધું એમ છેલ્લી ઘડીએ એટલો તણાવ નથી થતો. અને દરરોજ નિયમિત પુનરાવર્તન પણ કરતા રહીએ અને મુશ્કેલ વિષય પર વધુ ધ્યાન આપે. આપ જૂના પૂર પ્રશ્નપત્રો જોતા રહીએ ઉકેલતા રહીએ. અને પૂરતી ઊંઘ અને સંતુલિત આહાર લઈએ. તો પેપરની તૈયારી આપણે સારી રીતે કરી જ શકીએ છીએ.
હા એટલે પરીક્ષાની તૈયારી આપડે જો યોગ્ય આયોજન થી કરે તો ઘણી સારી રીતે આપણે સારા માર્સ અને સફળતા મેળવી શકીએ આમ રોજ. થોડો થોડો અભ્યાસ કરવાનું પછી પોતાનું એક ટાઈમટેબલ બન પછી મુશ્કેલી વિષય હોય તો એને વધારે સમય આપવો પડે આપડે. પછી તમને કીધું એમ કે જૂના જે પ્રશ્નપત્રો છે એ ઉકેલવા જોઈએ અને નિયમિત પુનરાવર્તન પણ કરવું જોઈએ. અને પૂરતી ઊંઘ અને સંતુલિત આહાર લેવો જોઈએ કારણ કે ઘણી વાર પરીક્ષા ના સમયે બાળકો બીમાર થઈ જતા હોય છે કારણ કે એ લોકો અ કશું ખાધા પીધા વગર વાંચવાના પર જ ફોકસ કરતા હોય છે એના કારણે એમના સ્વાસ્થ્ય ઘણી અસર પડતી હોય છે અને પરીક્ષા પહેલા તો આત્મવિશ્વાસ જાળવવો જરૂરી છે.
સાચી વાત છે ને શાળાઓમાં અને કોલેજોમાં પણ શિક્ષકોએ બાળકોને કહેવું જોઈએ કે કેવા કરતા પણ વધારે એમને પૂછવું જોઈ કે શું પરીક્ષા જ સફળતા નક્કી કરે છે. કારણ કે એવું નથી હોતું પરીક્ષા મહત્વપૂર્ણ તો છે પરંતુ જીવનમાં સફળતા માટે મહેનત, કૌશલ્ય, શિસ્ત સર્જનાત્મકતાને સ્વા સારો સ્વભાવ પણ એટલા જ જરૂરી છે. કારણ કે ઘણા મહાન લોકો જે છે. એમને પણ શરૂઆતમાં સામાન્ય વિ વિદ્યાર્થીઓ જ હતા. પરંતુ જીવનમાં ખૂબ સફળ થયા છે એ લોકો.
સાચી વાત કીધી તમે અને પરીક્ષા દરમિયાન પણ ઘણી બાબતો છે કે આપડે આમ ધ્યાન રાખવી જોઈએ. સમયસર પરીક્ષાનું જે કેન્દ્ર આપણને આપ્યું છે ત્યાં પહોંચી જોયું. જવું જોઈએ ઘણા લોકો આમ સમયસર નીકળતા નથી પછી પોતાના જે પરીક્ષા કેન્દ્ર એ છે. એના ત્યાં પહોંચતા નથી ને પોતાના જે પેપર છે એ ગુમાવી દે છે. પછી જે આપડું પેપર છે એ આપણેે ધ્યાનથી વાંચવું જોઈએ. અમુક લોકો આમ પ્રશ્નપત્ર વાંચ્યા વગેરે જ લખવાનું ચાલુ કરી દેતા હોય છે. પછી જે પ્રશ્ન છે સારી રીતે આવડે. તો આપણે પેલા લખી લેવા જોઈએ. અને આપડે તો પેપરમાં સિસ્ટમ પણ એવી જ હોય છે કે પેલા એમસીક્યુ આપે પછી બે માર્ક્સના આપે અને પછી તમારે ત્રણ માર્ક્સ લોંગ ક્વેશ્ચન આપતા હોય. અને એમાં પણ તમે પેપર માં જુઓ ને તો ઘણું ઈઝી કરી દેતા હોય એ લોકો કે બે માર્ક્સ ના છે તો પછી બે માર્ક્સમાં બાર આપે પણ એમાંથી તમારે દસ જ લખવાના હોય પછી લાંબા ક્વેશ્ચન છે. તો એ લોકોમાં પણ એવું જ થતું હોય એટલે સારી રીતે તમારે જેટલા તમને આવડે એ પ્રશ્ન બધા પેલા લખી દેવા જોઈએ. પછી પરીક્ષામાં પેપર લખી હા પછી પરીક્ષામાં પેપર લખ તી વખતે સમયનું યોગ્ય આયોજન કરવું જોઈએ અને ગભરાવું પણ ના જોઈએ.
સાચી વાત છે જો તમે યોગ્ય આયોજન કર્યું હશે તો તમારું પેપર છૂટશે પણ નહીં. અને સમયસર પૂરું પણ થઈ જશે.
હા સાચી વાત કીધી તમે અને
સય નિષ્ફળતા પણ આવે તો પણ નિરાશ ન થવો જોઈએ. નિરાશ થવાની જગ્યાએ આપણે પોતાની ભૂલ શોધવી જોઈએ કે મારી ક્યાં ભૂલ થઈ મારે. ક્યાં મહેનત કરવાની જરૂર છે ક્યાં ભૂલ સુધરવાની જરૂર છે. અને વધુ સારી તૈયારી સાથે ફરી પ્રયત્ન કરવો જોઈએ.
હા સાચી વાત કીધી તમે. અને ઘણા વિદ્યાર્થીઓ ઓછા ગુણ આવે તો નિરાશ થઈ જતા હોય પણ આપડે નિરાશ ના થવું જોઈએ. કેમ કે એક પરીક્ષા તમારું આખું ભવિષ્ય તો નક્કી કરી શકતી નથી.
સાચી વાત છે ને. માતા પિતાએ પણ અમુક જવાબદારીઓ નિભાવવી જોઈએ જેમ કે વધુ દબાણ ન કરવું જોઈએ પોતાના બાળક પર. દબાણ કરવાની જગ્યાએ એમને પ્રોત્સાહન આપવું જોઈએ એમને કહેવું જોઈએ. કે પોતાના છોકરાને એમણે કહેવું જોઈએ કે તરા સારા માર્ક્સ આવે કે ખરાબ માર્ક્સ આવે પણ તો પણ અમે તને હંમેશા માટે અ. સપોર્ટ કરશો હું તો બાળકને પણ આત્મવિશ્વાસ વધે છે. અને પરિણામ કરતાં એમણે પણ પ્રયત્નને વધારે મહત્ત્વ આપવું જોઈએ.
સાચી વાત કેમકે પરીક્ષા જીવન ન અંત નહી પણ નવી શરૂઆત છે.
સાચી વાત છે.
હા વાંધો નહી સારું સારું ચલોો.
હા હા સારું હ હા હા સારું છે.